હેલો.
હલો હલ્લો.
હાલો હમ મજામાં.
શું કરો હો
હમ બસ કાઈ નઈ હમણાં રૂમ પર આવ્યા.
તમારી ફ્રી ફાયર રમાઈ ગયા જે
હા આજ ન તો રમાઈ ગયા.
બવ વેએલી પત ગઈ છે.
હાજે મેને પતાય દીદી.
હા હા સારું. શું કરાય જ સ્વિમિંગમાં
સ્વિમિંગમાં સર હ શ શીખાડ્યો
શું શિખાડી
અલગ અલગ રોડ નું શીખાડાય શીખાડાય ઇ
અચ્છા. સરસ આજ શું જમ્યું.
હ ચાલો પરોઠા દઈ હતો.
આલુ પરોઠા દઈ.
હા.
અચ્છા કેવા હતા.
સરસ
તમને ભાવે આલુ પરોઠા.
ના આપને નવ ભાવે.
અચ્છા તમને શું ના ભાવે.
એ તો વિચારવું પડશે બધું ભાવે.
તમને ઈજ તમને જે કઈ બધું ભાવે તો શું ના ભાવે એમ પૂછે ને તો સારું રહેે.
ના એ જ બધું ભાવે એમને તો
અચ્છા.
હા.
હા. તમને કઈ બ્રાન્ડ ના પીઝા ભાવે
એમ તો ડોમિનોસ ન રેગ્યુલર
રેગ્યુલર ચાલે એટલે તમે શું રોજ ખાવ પીઝઝા
રેગ્યુલર ખાવા તો બાકી ટ્રાય કરવા તો પીઝાહટ મા સારા આવે.
એમ નહી તમે રેગ્યુલર કહો છો એટલે રોજ રોજ પીઝા ખાવો એમ
એટલે કઈ ક ખાવા માટે રેગ્યુલર બધા જે રેફરન્સ કરતા હોય ડોમિનો એમ. રોજ રોજ થોડી કોઈ ખાતો હ.
નક્કી કાઈ નઈ તમારા હાઈફાઈ માણસો હોય એ ખાતા હોય.
બરાબર.
હા. બાકી માર્ટીનોસ કે લાપીનોસ કે બી છે. બધા સારા છે.
અહી મેં શું ટ્રાય નહી કર્યા.
હજુ તમે એ લાપીનોસ ને માર્ટીનોસ ને ટ્રાય નહી કર્યા.
નથી કર્યો.
લાંબી નાલીઓ ને.
ના, એક વાર ના મારખું આવડી પછી જશું.
અચ્છા ઠીકે હો સમજી ગી જુ નામ
હમ
બીજું શું કયો છો?
હમ તમને શું ભાવે.
અમને તો બધા જે પીઝા અમને મેનલી તો બીજું કે મને તો બધું ભાવે, સાઉથ ઇન્ડિયન મારું મોસ્ટ ફેવરીટ ફૂડ આવે.
બરોબર.
એ મને બહુ જ ભાવે.
અચ્છા, અચ્છા.
તમે જેમ કીધું કે પિઝા, ડોમિનોસ કે એમ મને બહુ ઓછું ભાવે બટ ઓછું જ છું. મને સ્ટ્રીટ સ્ટોલ પીઝા બહુ ભાવે.
એ સ્ટાઈલ
સ્ટ્રીટમાં જે બને ને ક્રિસ્પી હોય એવા.
હ, અચ્છા.
હા, એ મને બહુ આવે.
અચ્છા, અચ્છા.
બાકી તમને બીજું કોઈ ફૂડ આઈટમ, જે સ્પેશિયલાઈઝ? ભાવતી હોય છે કે, બર્ગર મેગીનો કે બર્ગર, ચીઝ નું કે
હમ, હા. મેકી ન ભાવે, બધો. ફ્રેન્ચ ફ્રાઈઝ.
કેટલી કેટલી ફૂડ વિઝિટ કરીએ, બર્ગર
હા, ઘરમાં તો કરી છે. ઘણી બધી કરી છે, એમ તો. મેકડી, બર્ગર કિંગ, અલગ અલગ વસ્તુ. તે સ્ટ્રીટ ફૂડ ટ્રેડ કરે છે.
અચ્છા, બાકી સૌ બે ભાવે તમને?
હ, શબ્દ પણ આવે. એનામાં એક વાર ગયા હતા. એમ તો બધું એડ કરવાનું છે. વેજીટેબલસ છે. એ તો માટે સૂપ છે.
ટ્રાય કરવા જેવું છે કે નહીં?
ના, જવા ટ્રાય કરવા માટે તો જવાય જ.
અચ્છા, અચ્છા. કે મેં જેવું એક એવાર ખાધું જ નથી, ટ્રાય જ નથી. કર્યું ને, એટલે મેં કીધું, તમે કર્યું હોય તો તમને પૂછી લઉં.
ના, ના. જવા જાવ હે.
અચ્છા, ઓછો કંઈ.
બીજું તો હવે બોલો.
તમને કોઈ આઈસક્રીમની સ્પેસિફિક કોઈ બ્રાન્ડ હોય કે ભાવતું હોય?
આઈસ્ક્રીમ તો મને એમ તો બધી ભાવે. એમ તો મને સેન્ડવીચ બહુ પડે. આઈસક્રીમ એમની અંદર આવે ને, સેન્ડવીચ આઈસક્રીમ.
હા, એ તો મેં હજી એક વાર બી ટ્રાય જ નથી કર્યું, આઈસક્રીમ સેન્ડવીચ તો
આઈસક્રીમ તો દીપ આવે.
હ, હ. અચ્છા, બાકી શું કરવાજે આખો દિવસ?
હા, આજે તો કોલેજ ગયા હતા.
હા, પછી? જ.
હમ, પછી બસ આવે રૂમ પર ને, આરામ કરો.
હા, સારું કહેવાય. તને પેલું મીલી મીલીટીયા ગેમ આવડે છે?
શું કેવ?
મિલી મિલેશ છે, આવડે ની?
મિલી મિલી છે.
હોવે.
હા અવડે ના
પણ સીખાયે જે તો
હા મીલી મિલીશિયા એ નામ સરખું આવડી ગયાં પછી શિખાડી દઉં મિલિસિયા
મિલી મિલેશીયા જ બોલ્યા ને અમે
મિલી મિલેટીયા
મીલી મીલેટીયા કહેવાય કે
હા
આ તો એમજ ગેમ સીખવી હે મન સીખવાડજે
હમ હા
હા બીજું કઈ તમે બોલો તમને ઓનલાઈન લુડો કેવું રમવાનું ગમે?
હા એમ પછી જોડે હોય તો રમીએ અમે તો ક્લાસમાં પન રમી
ક્લાસમાં લુડો ર
હા સાપ સીડી રમે એક બે વખત ફોન લઈ લીધા છે
અચ્છા અચ્છા સારું કેવાય કે તમારામાં એટલી બધી હિંમત તે હે
હ હા રમી લેય
અચ્છા બાકી તમે હમણાં ફિલહાલ તો કઈ ગેમ રમો?
હમણાં તો બીજીએમઆઈ
અચ્છા હા હારું તો
હા
સારું તો તો
હમ
સોરી તમાર અવાજ ના આયો
હમ
બીજું કઈ બોલો
બીજું તો શું બોલે બોલો
કઈ બી મજા આવે કોઈ માનું હોય બોલો ચૂપ ના રયો બોલો કાંક બી
તમે શુ કરો છો?
આમ તો સમય એવો છે કે બોલશું નહી તો ઊઘે આવી જાય એવું સમય હે
તમે શું કરો?
અ સુ
અમે તો એજ તમારે જોવુંજ રૂટીન કોલેજ ગયા કોલેજ થી આવ્યા જમ્યો કર્યું પછી પાછા થોડી વાર સુતા પછી ટેરેસ ઉપર ગયા હમ બસ ટેરેસ ઉપર
હમ
ટેરેસ
અચ્છા
છત ઉપર
હ હમ
હમ બધું એવું બધું કર્યું જમિંયુ કર્યું વોકિંગ
બરોબર.
હા આજમાં જમવાવામાં તો સેક ટમાટર સબ્જી મસાલા વેજીિટેબલ ખીચડી કઢી, રોટલી છાસ.
અચ્છા તોબો .
હા મજા આવી ગઈ જમવામાં.
ખીચડી કદી તમ તો ખાત ન.
ના અમે તો આ ખીચડી મળને તો કોણ ના ખાય આવી ખીચડી તો બઉુ ભાવે અમને.
અચ્છા.
હમ્મ બાકી તો આજ છે તો આખો દિવસ વરસાદમાં જ ગયો એટલે બઉ કંટાળો આવ્યો વરસાદ કેટલો બધો હતો.
ડ એટલો બધો
હા સવારથી વરસાદ ચાલુ ને ચાલુ હતો એ તો કપડાંય નથી સુકાયા. કાતા ભીના ભીના કપડા અને
કાલ રાત લડે વાત ત
હા હા તો.
હમ્મ. મને થતા હતા બીજા બધા મને ખ્યાલ ના હતો.
હા. મને બી મારી ફ્રેન્ડ કેતા હતા કે રાતના વરસાદ હતો પણ મને બી ખ્યાલ નતો.
અચ્છા અચ્છા.
હા આજે હમણાં હતો એનો ખ્યાલ હતો. સવારથી હતો સાંજ સુધી.
હમ્મ બરોબર.
બઉુ વરસાદ પડી ગયો છે હવે તો અહીયાં આવે તો ના આવે તો બી ચાલે.
હ એ તો તમને ચાલે.
કેમ ના ચાાલ ચાલે જ ને હવે તો કેટલો વરસાદ પડી ગયો.
આટલો પડે એટલે ચાલે એમ.
હા ઠીક છે ચલો મને હવે કામ છે.
હમ્મ.
હા બાય-બાય. બાય.
હમ્મ બાય.